હલો.
હલો.
કેમ છો મજામાં?
હા મજામાં, તું કેમ છુ?
બસ હુ પન મજા મા. આ તો અત્યારે બેઠી હતી તો બેઠા બેઠા એમ વિચારા આયો કે આ અત્યારના જમાનામાં છે ને થોડું બધા બાળમજૂરી બઉ કરાવે છે ઘણા વેપારી લોકો તો મેં કીધું આપડે બાળમજૂરી પર વાત કરીએ એટલે બાળમજૂરી એટલે કેવું કે જયારે નાની ઉંમરના બાળકોને છે ને ભણવા અને રમવાના બદલે છે ને પૈસા કમાવા માટેનું કામ આપે અને એ લોકો બાળકો કામ કરતા પણ હોય છે એટલે આ બાળકો છે ને ઘણી વાર હોટલ દુકાન, કારખાના, ખેતર અથવા અન્ય જોખમી સ્થળો એ છે ને કામ કરતા જોવા મળે છે.
હા, સાચી વાત છે. અને બાળમજૂરી ના તો ઘણા કારનો બી છે કે ગરીબી, સિક્ ક્ષનનો અભાવ પરિવ પરિવારની આર્થિક મુશ્કેલીઓ, જાગૃતિનો અભાવ અને ક્યારે તો સમાજની બેદરકારી પણ બાળમજૂરી કર વધ વધારવાના કારનો બને છે.
હા સાચી વાત છે. અને બાળમજૂરીને કારણે છે ને બાળકોનું શિક્ષણ અધૂરું રહી જાય. તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પન ખરાબ અસર પડે છે. ઘણી વાર તેઓ છે ને જોખમી કામમાં પન ઈજા પામે છે. અને પોતાના બાળપણનો આનંદ પણ માણી શકતા નથી.
હા આ અને દરેક બાળકને શિક્ષન મેળવવાનો અધિકાર છે જો શિક્ષન બાળક કનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને તેને આત્મનિર્ભર બ આત્મનિર્ભર બનાવવામાં પન મદદ કરે છે.
હા સાચી વાત છે. સમાજ છે ને બાળપણ બાળમજૂરી કરાવતા લોકોને છે ને પ્રોત્સાહન આપવું નહીં એવું કે છે અને બાળકોને છે ને શાળામાં મોકલવા માટે પ્રેરણા આપવી જોઈએ. જો ક્યાંક બાળમજૂરી જોવા મળે તો સંબંધિત સત્તા વાળાઓને છે ને જાણ કરવી જોઈએ. એટલે નાના બાળકોને છે ને બાળમજૂરી ઓછી કરાવવી જોઈએ.
હા સાચી વાત છે. અને સરકારે પણ થોડી જવાબદારી લેવી જોઈએ કે બાળમજૂરી પર વિરોધના કાયદો કડક કરવો જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. અને ગરીબ પરિવારોને સહાય આપવી જોઈએ. અને દરેક બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ.
હા સાચી વાત છે અને સામાન્ય લોકો છે ને અ ક્યારેક બાળમજૂરી કરાવતા સ્થળેથી સેવાઓ ન લેવી જોઈએ આપણે અને જો કોઈ બાળક કામ કરતો જોવા મળે તો તેને શિક્ષણ તરફ આપણે પ્રોત્સાહન કરવું જોઈએ. અને જરૂર પડે તો મદદરૂપ સંસ્થાઓનો આપણે સંક સંપર્ક પણ કરી કરી આપવો જોઈએ.
હા સાચી વાત છે અને મારા મતે તો બાળમજૂરી દૂર કરવાનો સૌથી સારો રસ્તોુ તો એજ છે કે શિક્ષણ અને જાગૃતિ સૌથી મોટો ઉપાય છે. જો જારે દરેક બાળક શાળામાં જશે અને દરેક પરિવારને યોગ્ય સહાય મળશે ત્યારે બાળમજૂરી માં ચોક્કસ ઘટાડો થશે.
સાચી વાત છે અને બાળમજૂરી કરનારા ઘણા બાળકો હોય છે ને એ શાળા એ જઈ શકતા નથી તેમની આર્થિક પરિસ્થિતિ અમુક વાર સારી ના હોવાને કારણે એ લોકોને બાળમજૂરી પણ કરવી પડે છે અને એ લોકો છે ને એ ટાઈમે એમનો અભ્યાસ પણ અધૂરો છોડી દે છે. એટલે પરિણામે છે ને તેઓ એમના ભવિષ્યમાં સારી નોકરી અને સારું જીવન જીવવાની તક પણ ગુમાવી દે છે.
હા સાચી વાત છે. અને બાળમજૂરી બાળકના સ્વાસ્થ્ય ને પણ અસર કરે છે. કારણ કે લાંબા કલાકો સુધી કામ કરવાની કરવાથી બાળક શારીરિક રીતે થાકી જાય છે અને કેટલીક જગ્યાએ જો જોખમી મશીનો અને રસાયણો અથવા ભારે કામના કારણે ઈજા અથવા ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.
હા સાચી વાત છે અને પરિવારે છે ને બાળકોના શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ કે બાળકોને પ્રોત્સાહન કરવા જોઈએ કે તમે પેલા ભણો અને પછી પાછળ જતા તમે લોકો નોકરી કે જોબ છે ગમે તે- કરો જો આર્થિક મુશ્કેલીઓ હોય આપણેે તો સરકાર ઘણી એવી યોજનાઓ બનાવે છે. એ શિષ્યવૃત્તિ આપે છે અથવા સામાજિક સંસ્થાઓની ઘણી એવી સામાજિક સંસ્થાઓ ઘણી હોય છે જે મદદરૂપ બને છે. નાના બાળકોને ભણાવે પણ છે
હા સાચી વાત છે અને અ શાળા શાળામાં છ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ સારા સંસ્કાર અને જીવન કૌશલ્ય પણ વિકાસે છે અને શિક્ષકો પણ બાળમજૂરી સામે જાગૃતિ લાવી શકે છે.
હા સાચી વાત છે અને આપડે છે ને સામાન્ય નાગરિક તરીકે જો કોઈ હોટલ દુકાન અથવા અન્ય સ્થળે નાના બાળકને આપણે કામ કરતા જોઈએ ને- તો તેની અવગણના ન કરવી જોઈએ આપણે. સંબંધિત અધિકારીઓ અથવા બાળ સુરક્ષા સંસ્થાઓને આપણે જાણ કરવી જોઈએ. કે આ જગ્યા એ છે ને બાળમજૂરી થાય છે. તો એ સંસ્થા છે ને શિક્ષણ સંસ્થા હશે ને તો ત્યાં એને પ્રેરણા આપશે કે આ તમે સ્કૂલે જાવ બાળમજૂરી ઓછી કરો.
હા અને બાળમજૂરી દૂર થશે ન તો તેના સમાજને પણ ઘણા જ ફાયદા છે. જો વધુ બાળકો શિક્ષિત બનશે ભવિષ્યમાં સારા નાગરિક બનશે. અને દેશનો વિકાસ પણ વધુ ઝડપથી થશે અને શિક્ષિત બાળક કો જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે.
હા સાચી વાત છે. અને બાળમજૂરીની ઉં મુખ્ય કારન જોવા જઈએ ને આપણેે તો એક ગરીબી છે. કે ઘણા પરિવારો છે ને આર્થિક મુશ્કેલીને કારણે બાળકોને કામ પર મોકલે છે અને લાંબા ગાળે જો બાળક ભણે તો પરિવારની સ્થિતિ વધુ સારી બની જાય છે.
હા સાચી વાત છે અને બાળમજૂરીના બાળમજૂરી કરનારા બાળકો ઘણી વખત તણાવ, ડર અને થાકનોો અનુભવ કરે છે. તેમને રમવાનો, મિત્રો સાથે સમય વિતાવવાનો અને સામાન્ય બાળપણ જીવન નો મોકો મળતો જ નથી. આ તેમના આત્મવિશ્વાસ પર પણ ઘણી અસર કરે છે.
હા સાચી વાત છે અને સરકારે છે ને કાયદ કાયદાનો કડક અમલ કરવો જોઈએ. કે ગરીબ પરિવારોને છે ને સહાય આપવી જોઈએ. અને શિક્ષણને વધુ સરળ બનાવવું જોઈએ. સમાજે પણ બાળમજૂરીનો વિરોધ કરવો જોઈએ. અને બાળકોને છે ને શાળા માં મોકલવા માટે લોકોને પ્રેરિત કરવાના આયોજનો કરવા જોઈએ.
હા અને ઘની સંસ્થાઓ પન મદદ કરે છે. કે બાળમજૂરી સામે જાગૃતિ ફેલાવે છે, બાળકોને શિક્ષણ અપાવે છે. અને તેમના પરિવારને સહાય પન કરે છે આથી સંસ્થાઓ સમાજમાં મહત્ત્વની પન ભૂમિકા ભજવે છે.
જો આપણે કોઈ બાળકને કામ કરતો જોઈએ ને તો સૌથી પહેલા તો આપડે છે ને તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી સંબંધિત સરકારી વિભાગ અથવા બાળ સુરક્ષા સંસ્થા સુધી આપડે એની બધી માહિતી પહોંચાડવી જોઈએ અને શક્ ક્ય હોય ને તો બાળકના શિક્ષણ માટે આપણે મદદ પણ કરવી જોઈએ.
હા સાચી વાત છે અને મારા મતે તો બાળકને અ સારું શિક્ષણ, સુરક્ષિત વાતાવરન, પોષ્ટિક ખોરાક, રમવાનો સમય અને પોતાના સપના પૂરા કરવાની તક મળવી જ જોઈએ આ દરેક બાળકનો અધિકાર છે.
હા સાચી વાત છે અને બાળકો છે ને દેશનું ભવિષ્ય છે નાના બાળકો તો એમને આપણે મજૂરી ના કરાવવી જોઈએ એમને આપણે શિક્ષણ આપવું જોઈએ પ્રેમ અને સુરક્ષા આપીને એમને પ્રોત્સાહન કરવા જોઈએ એટલે આપણે એમ વિચારીએ તો નાના બાળકોને જે સ્કૂલે જતા જવાની જગ્યાએ એ લોકો બાળમજૂરી કરાવે છે ને એ અટ કાવવી જોઈએ.
હા કારણ કે બાળકો તો દેશનું ભવિષ્ય છે.
હા
તેમને મજૂરી નહી પરંતુ શિક્ષણ, પ્રેમ, સુરક્ષા એ બધું જ આપવું જોઈએ. તમારી સાચી વાત છે
સાચી વાત
અને
અને નાની ઉંમરમાં છે ને આપણે સમયની કદર કરતા શીખવી જોઈએ નાના બાળકોને કે નાના બાળકો છે ને નાની ઉંમર થી જ સમયસર એમને ઉઠવું જોઈએ પછી શાળાએ જતા શીખવાડવું જોઈએ એમનું સમયસર હોમવર્ક કરતા કરતા શીખવાડું જોયે અને રમવાનો સમય એમને પણ નક્કી કરવાની ટેવો પાડવી જોઈએ તો આ ટેવો છે ને એમને ભવિષ્યમાં ઉપયોગ લાગશે
હા અજુ જયારે બાળકો ભણવાને બદલે અ યોગ્ય શિક્ષણ મેળ મેળવે તો તેમને સારું કારણ કે ભવિષ્યમાં કુશળ લોકોની સંખ્યા ઘટે છે અને દેશના વિકાસ પર પણ ઘણા નકારાત્મક અસર પડે છે
હા અને સમય અને શિસ્ત વચ્ચે પણ બાળકને આપણે સમજણ આપવી જોઈએ કે સમય નું પાલન કરનાર વ્યક્તિ છે ને અ એને શિસ્ત આપોઆપ મળતી જ રહે અને સમયસર આપડે પહોંચવું જોઈએ આપેલું કામ આપણેે સમયસર પૂરું કરવું અને આપણેે જે વચન આપ્યું હોય એ વચનનું આપણે પાલન કરવું જોઈએ એ બધી નિશાની છે ને સારા વ્યક્તિત્વની છે
હા અને જો આપડણે સમયસર જમીયએ પૂરતી ઊંઘ લઈએ નિયમિત કસરત કરીએ અને આરામ માટે પણ સમય ઘાઢએ તો શરીર અને મન બંને સ્વસ્થ રહે છે
હા સાચી વાત છે અને આપણે છે ને સમય નો બગાડ થતા આપણે અટકાવવું જોઈએ કે દરેક દિવસે છે ને બીજા દિવસની આમ યોજના આપણે બનાવી દેવી જોઈએ આગલા દિવસે અને મહત્વનું જે કામ હોય એ કામને આપણે પહેલું પૂરું કરવું અને મોબાઈલનો ઉપયોગ આપણે મર્યાદિત જ કરવો અને બિનજરૂરી ચર્ચાઓમાં આપણે બધૂ જ સમય આપણેે બગાડવો ના જોઈએ
હા સાચી વાત છે બાળમજૂરી પર તો
ને એવી પ્રેરણા આપવી જોઈએ આપણે
હા આની પર તો આપડે જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે
ઓછી છે હા સારું ચાલો તો ફરી ક્યારેક વાત કરીશું
હા